હેલો.
શું કરો છો?
કઈ નહી ઊંઘવાની તૈયારી
સરસ સરસ સામે અગ્યારે વા હું પણ
હા એ નવા અગિયાર વાગ વા એટલે ઊંઘું તો પડશે જ. બોલો બોલો શું કે તા.
અરે કઈ નને એવું થશે ને નાનપણના ફોટા જોવા બેઠી હતી.
અરે વાહ વા શું વાત કરી છે આજે જ ખરેખર આજે જ મેં ફોટા જોયા નાનપણ ના બધા સ્કૂલ ના કોલેજસ ના બધા.
ત્યારે નાનપણ ના ફોટાચ યાદ આવે બધું કેટલા હ બેનપ બધી સ્કૂલો સ્કૂલે જ હતી તે એક જો સા હા એક સાથે ટ્યુશન થતા હતા. પાછા અગ અગ્વય પછી પેલી ગાળી બનતા હોય ન સ્કૂલ લેવા મુક એમાંજ
અને હા અને છેલ્લા દિવસે કોણ ખબર ફાઈનલ એક્ઝામ ના ટ પતી એટલે અને પછી જે મજા આવતી હતી સ્કૂલ ડેઝમાં અને બધામાં રમતા તા. ખાવા પીવાનું.
એ જ ન પેલું આનંદ ભાઈડો આવતો હતો સ્કૂલમાં.
એજને એ ટાઈમે કોઈ ટેન્શન નોતું ન ત્યારે
અત્યારે મે અત્યારે તો બો ટેન્શની હોય. અને નાનપણમાં તો આપણને કઈ ખબર નથી પડતી બઉ એલે હવે આપણને અત્યારે બધી બહ ખબર પડે
હા હા એ વાત છે તમે સ્કૂલ ડ્રેસ ને બધું નવી નવી એક્ટિવિટીઝ પણ થતી હતી.
હ તે આ તો રમત ગમત માહિત અ એટલી મજા આવતી લીંબુ ચમચી રમીએ કોથડા કૂદ પછી ધીમી સાઇકલ.
પેલું કલર કલર રંગ રમીએ આ કલર પેલું કલર નદી પ .
ડબ્બાઈ આઈસ્પાઈસ પકડાવો કોકડી છુટી સાકળ ભેગ
હા કર હા સાચી વાત કીધી અને અત્યારના પેરેન્ટ્સ તો નહી રમવા દેતા બિચારા છોકરાઓને ડસ્ટ ઉઠશે ડસ્ટ ઉઠશે એવું કરે છે
અરે ઓનલાઈન પેસા આવી છે
હા અને એ લોકોને કેવું બ્લુવેલા ચશ્મા ને બધું આવીઈ જાય છે એમ લીધે
એજ ને હ હવે તો બધા ભણવાનું પણ ફોન માંથી જ ખર છે
હા સાચી વાત કીધી છે આ લોકડાઉન ના લીધે બધું બ થયું છે
હા
અને આપડા જેવ તો કોઈ નહ રમ્યું હોય આપણા જેવી જે એન્જોયમેન્ટ કર હોય એ કોઈ અત્યારે છોકરું કરતું નહી હતું
એજ ના આપડે તો ઘર ઘટતા બહુ રમતા. છોકરીયો તો ઘર ઘટતા નાના નાના વાસણ લઈ ને માટીનું શાક પછી પાંદડા ની રોટ
સાચી વાત છે, અત્યારેય છે માં જોડે બોલો નાના-નાના, નાના-નાના વાસણ
રમીશું આપડે ભેગા થઈને.
હઉ! પાકું આવજો રમીશું આપડે ભેગા એના પેલું મને ગમે છે. મને આવી બધી નાની વસ્તુઓ બો ગમે છે અને અત્યારે નાની બધી વસ્તુઓ આમ છે કોઈક આવે તારે રોજ નીકાળીએ તો રમે ને તો યાદ આવે બધું એમ.
જી રમવાનું ગમે.
હમ એ ટાઈમમાં તો બધુ અલગ હતું.
પેલા તો આપણેે મેળામાં જતા ત્યારે બધા વાસણ જ લેતા નાના-નાના સ્ટીલ ના વાસણ આવતા, માટી ના આવતા
હા એ ટી ને અત્યારે તો જોવાયની મળતા એ બધું.
એજ ને કશું નહી મળતું હવે મેળામાં, હવે તો જાત-જાતની બોલપેનો જોવા મળશે. પછી જાત-જાત ના સંચા
એ અધ કો ચો સ્ટેશનરી માં એટલું બધું આઈ યું છે સંચાર, રબર અલગ-અલગ, અલગ-અલગ કલર ના પેન્સિલ આપડે તો પેલી સાદી પેન્સિલો યુઝ કરી છે. અપ્સરા ને બધુ ફનને
હા! પૈડા વાળુ રબ પણ પૈડા ના આકારનું રબ્બર પછી દ્રાક્ષ ના આકારનું.
નું જોવે ને એટલે બી જાનું લાવે બિચારાઓ.
હા! એકનું જોઈ ને બીજું રડે. તો મારેય આવું લાવું છે, એટલે ધરેજ તેન જીદ કરે ન
સાચી વાત. છે. એકદમ સાચું કે
આપડા ટાઈમમાં તો બારબી સેટ આવતો.
હા! બઉ મસ્ત આવતો એ અમે કપ કરવાનું, નવા કપડાં પહેરાવાના, પછી એના અંદર બધું આઈલાઈસીસ ને બધું આવતું તું નઈ.
હા, મજા આવતી તી ડોક્ટર ડોક્ટરનો સેટ આવતો
હા, કા પે જો પેદું એ આવતું તું ખબર છે, એક જો એહ ટ્રેન બનાવાની આવ તે પછી ટ્રેન ચાલે આપડે મૂકી દઈએ પટરા પર એ હતું માર જો જોડે પ બગડી ગ્યું બિચારું ક્યાંનું બઉ મસ્ત હતું, બઉ લાંબી ટ્રેનની પટરી હતી માર જોડે.
હા, મજા આવતી, પણ એ બધી વસ્ત તો હું પણ આ લોકો અત્યારે તો બધા બસ ઘરે બેઠા બેઠા ફોનમાં જ બધી ગેમો રમ
અરે! ફોન તો છોરો એ બધો તો રીલ્સ અહ કીની મારતો રીલ્સ
બનાવશે પાછા જોશે નઈ બનાવશ
હા, અને એક્ટિંગમાં તો એવી જ કર્શ સેને આ લોકો ઓ બાપા રે
અ લા આપડાથી નોનાન બધી ખબર પડતેય નિશ
સાચી વાત છે, સાચી વાત અને આપડાથી કરતા એ લોકો એક્સ થઈ ગ્યા છે, બધું જોઈ લે કરી લે ફોટો આમ પાડવા નઈ પેલી રીતે પાડવાના બધું.
હા, એજ ને. આપડે તો હજી કાચા પડીયે એ લોકો સામે.
હા, અને આપણને નઈ ખઉ હું આવતી ને તોય એ લોકો ને ખૂબ પડી જાય કે આવી તે નય આવીતે કરવાનું એવું ક્યા પાછું. અન અને પેલાને ખબર છે આપડે ટી વી પણ જોતા એમાં કાર્ટૂનસ ટોમ એન્ડ જેરી જેમકે મારું વ ત્યારે પણ ફેવરેટ. છે.
મારુ સિંચન મને સિંચન બોજ ગમે.
અ પછી જેમ કે પછી છોડ ટાબીન, ઓગિયન, કોક્રોચિસ, મિસ્ટરબીન અત્યારે તો એ બધા કો કાર્ટૂને બંધ થઈ ગયા.
એ બધું બંધ થઈ ગયું પછી કાર્ટૂન નેટવર્ક કરીને ચેનલ આવતી.
એ યાદ થી બંધ કર દેવી. હા અ. અન અત્યારે કેવી રીતે પછી બધું જોવાનું. વ જા તે લોકો મોટું પતલું પછી ખબર છે મી કી માઉસ વાળુ આવતું તું હાઉસ માં અલગ અલ એક પણ મને ગમે છ કોઈ કો વાર તો.
હું તો જોવુ સીન ચેન, ડોરેમોન પછી અ પેલું શું આવતું તું રોલ નંબર ટ્વેન્ટી વન.
હા અ એ પણ સારું આવ તું તું હ.
હા ઓગી એન કોક ક્રોચેઈસ પછ મજા આવતી.
હા હ અને અત્યાર ત છોકરા તે એ બધુ કશું જો જોયું નહી એ લોકોએ. હા રીલ પણ એવી જોરદાર બનાવે અમુક લોકો તો ઓહો હો.
પણ હવે તો ટી વી જ ઓછું થઈ ગયું છે બધાના જ ઘરે ફોન જ વધારે યુઝ થાય.
અને હ અ સાચી તને જેવું જ રહ્યું નહી અને કેવું અત્યાર તો બધાન ઘર મોસ્ટ ઓફ વાઇફય તો મળે જ એટલે જ્યાં જોઈતું હોય ત્યાં જોઈ લે એમ.
હા અને આમાં કેવ આપડે નાના હતા ત્યારે આપણા મમ્મી લોકો પણ આપણી જોડે બહાર બેસતા આપડે લોકો ર ને લોક કો બાર બેહતા વાતો કરે પણ હવે તો મમ્મીઓ પણ ઓનલાઈન બિઝી રે છે.
એજ ને અને પછી બહાર ના નીકળવા દે ભઈ ના જઇસ ડસ્ટ બહુ ઉડે છે, આવી રીતે બીમાર થઈ જશે, એલર્જી થઈ જશે એમ. પછી ખબર પેલી રેતી માં ઘર બનાવે.
હા મત બહુ મજા આવે.
હા હા એ મેં બવ રમેલું છે બઉ મજ જા આવે પછી
મને એ બહુ મજા આવતી એ બધા મ તો
અમુક અમુક વસ્તુ તો બહુ કંઈક વા ર સોચુ કે પાછું જતું રહેવું છે એ જ જગ્યાએ
પણ નહી જવા તું ને
એજ ને એ તો વસ્તુ જ છે
તો વાંધા હે
સાચૂચો કેધું છે એકદમ.
શું કરીએ પણ હવે કોઈ ના આપડે આપણ ન થ કે આપણને આવડે છે રમત રમત તો કોઈને નાના છોકરાને શીખવાડીએ પણ એ તો આપણને ક કે ના નહી સીખ ના ઉપર થી એ કઈક અલગ જ
હા અને એ આપણને નવું કંઈક શીખવાડીને જતું. હોય કે ભાઈ આવું નહી આવી કરો દીધી તમે.
હા.
અને લોકો પાછા એક્સપર્ટ હોય આવીતે ન અમાર પછી આપડે બીજું કઈક નવું શીખવાને તો સ્કૂલમાં જાય ને અમાર સ્કૂલમાં તો આવું કરાવે છે પાછું એવું કે
એજ ને એ લોકો સ્કૂલમાં પણ હવે તો અત્યારે તો સિનિયર જુનિયર વાળાને પણ પેલું ગ્રેજ્યુએશનમાં કેવું પહેરા માથે
હા હા હા હા આપડા ટાઈમે એવું કસું નોતું થતું.
એજ આપણને તો મારા જ પડ તો તો.
એક અને મારે અથવા તો મારે હા હાથે નઈ લગાવ દેતા છોકરાઓને તમે મારા છોકરાને માર્યું કે કેમ પેરેન્ટ્સ એ પાછા ઉપર ડાહ આઈ જાય છે.
મમ્મી પપ્પા તો બ મમ્મી તો ઉપરથી ટ્યુશન વાળા ટીચર ને કેતા હતા કે ના લખન તો મારજો
હ સેમ એવુંજ કે. ના ના આકાશ તો કઈ નઈ બે ઉપર થી. ચ. અમને કઈ વાંધો નહી તમે મારસો અને પાછું એવું ક્યાક કે તમે એને આખી રાત રાખશો તો એ કઈ વાંધો હું.
હા મને તો મોડે સુધી બેસાડતા મારે છે ને. ચાર વાગ્યા ટ્યુશન હોય બ પોરક તો ચાર થી છ નું હોય પણ છાન મારા માર ભણવામાં ઇન્ટ વધારે રસ નતો તો પછી લેસન ભર્યા વગર જતી હતી તો પછ.
હો બરા બર.
બે કલાક અંગૂઠા પકડાવે અને છેક રાત્રે આઠ સોડા આઠ સુધી બેહાડીી ન લેસન કરાવે.
ના ના એવું તો નથી હ મારે એવું થતું હત વલન નથી કરતી. છેલ્લે સુધી બેસવું પડતું હતું.
ના મે મેં તો પહેલેથી જ એવું કર્યું છે એટલે મને ખબર છે સ્કૂલમાં પણ મારે છે ને અહિયાંયા મે શહેર બદલીને ગઈ હતી અ. અને ત્યા નવ નવ. તું હા બધું મારા બધા ફ્રેન્ડ નવા.
બરોબર
ટીચર સ્કૂલ ટ્યુશન બધું નવું ત મને તો એમ થાય થ કે એક મનહી રવઈ ને
હ એ થાય યાર અમુક વાર તો
પછી કઈ નને ધીમે ધીમે આદત પડી ગઈ તો
હમ એ થઇ જાય બધું ટાઈમ રહેતા થઇ જાય બધું
હ પછી પાછા આવીઈ આ ગયા એટલે હવે તો જેવું હતું એવું થઈ ગયું
પણ એકદમ કોઈક વાર જઈને તો ના ગમે આપણને એમ
હા
ચલોો મારે કોલ આવે છે બાય બાય
બાય